હલો હલો
હમ
મરા અવાજ આવી રહ્યો છે હલોલો
હા
હા શું કરું છું મજામાં
હ
બસ હું બી મજામાં મન ચાલ આપણેે કઈ ટોપિક પર આજે વાત કરવાની મારી ઈચ્છા થઈ છે
હમ
ઋતુ પ્રમાણે બદલતો જે ગુજરાતી ખોરાક છે અને તેનું વૈજ્ઞાનિક જે મહત્વ છે આપણે એના વિશે વાત કરીએ
આપણા પૂર્વજો એ માત્ર સ્વાદ માટે ખોરાક નહી પણ સ્વાસ્થ્ય માટે અને ઋતુ પ્રમાણે ખોરાક ની પરંપરા બનાવી શકી
હા સાચું આજકાલ લોકો બારે મહિના એક ખોરાક સરખો ખોરાક ખાય છે પરંતુ પહેલા એવું તો નહોતું
હા દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત અલગ હોય છે તેથી ખોરાક પણ બદલતો હતો
હા ચાલો પહેલા ઉનાળાની વાત કરીએ
આપણે ઉનાળામાં તો પેલા શરીર માં આપણે કેવું પાણીની માત્રા ઝડપથી ઘટી જાય, એટલે ઠંડક આપતો, અને પાણીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.
હા, સાચી વાત. જો જેમ કે છાસ છે, કેરીનો રસ છે, કાકડી, તરબૂચ, લીંબુ નુ સરબત છે, તે લેવું જોઈએ આપડે.
હા, ખાસ કરીને તો છાસ તો આપડા ગુજરાતી ઘરો નું અમૃત કહેવાય છે.
હા, પણ છાસ માં એવું શું વૈજ્ઞાનિક ફાયદો છે?
છાસ માં તો પ્રોબાયોટિક્સ હોય છે, પછી એ છે ને, પ્રોબાયોટિક્સ પાચન તંત્રને મજબૂત બનાવે, અને પેલું શરીર ને ઠંડ પણ આપે છે.
હા, સાચી વાત છે. એટલે જ બપોરના ભોજન સાથે છાસ પીવાની પરંપરા બની ગઈ છે.
બરાબર છે, એ પરંપરા ના એ પણ આમ વિજ્ઞાન છે.
કેરી વિશે તો શું કહીશ?
એમાં તો જો ને કહીએ એટલું છે, પણ વિટામિન એ અને સી પણ હોય છે, એ શરીર ને બહુ ઊર્જા આપે છે.
હા, સાચી વાત છે. પરંતુ લોકો કહે છે કે, વધારે કેરી ખાવાથી ગરમી થાય છે.
એતો છે, એટલે પહેલા આપણેે કેરીને પાણીમાં પલાળી રાખવાની રીત અપનાવવામાં આવતી હતી.
હા, વાહ. એટલે એ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે હં.
પરંપરાઓ પાછા વૈજ્ઞાનિક વિચાર પણ છુપાયેલા હોય છે હે.
હા, ચાલ. હવે ચોમાસ આવવાનું છે, તો ચોમાસા ઋતુની વાત કરીએ આપણે. હલો.
હા, હા, બોલો, બોલો.
હા, એ. એટલે જ લોકો હળવો અને ગરમ ખોરાક લે છે ચોમાસામાં.
ને એમાં તો ખીચડી હોય, કઢી, આદુ, હળદર, મેથી જેવા ખોરાક નો ઉપયોગ વધારે હોય શિયાળામાં.
હા, આદુ કેમ પણ મહત્વનું હોય છે?
મામાં જોવ ને પેલું સોજો ઘટાડવાના હોય છે, અને એ રોગ પ્રતિકારિક શક્તિ પણ વધારવામાં ખુબ મદદરૂપ છે.
એટલે જ ચોમાસામાં આદુ વાળી ચા પીવામાં આવે છે, બરોબર છે.
એ એ ગાળાને પણ આમ સુરક્ષિત રાખે છે, એ ખુબ ફાયદાકારક છે એટલે.
હમ, ખીચડી અને કઢીનું જોડાણ પણ ખુબ લોકપ્રિય માને છે લોકો.
હ, કારણ કે તે સરળતા થી પચી પણ જાય છે, અને કેહેવાય ને કે, શરીરને જરૂરી પોષક તત્વો આપે છે.
હમ, મને લાગે છે કે, પહેલાના લોકો સ્વાસ્થ્ય વિશે ઘણું જાણતા હતા.
હા, અનુભવ અને આમ કુદરત ના નિરીક્ષણ થી તને ઘણું શીખ્યું પણ હતું.
હમ, ખરેખર આપણને એ જ્ઞાન ફરીથી આપવાની જરૂર છે.
હા, કારણ કે આપણે જોઈએ છે કે, આધુનિક જીવનશૈલીમાં આપણે ઘણી સારી પરંપરાઓ પણ ભૂલી ગયા છે.
હમ, હવે શિયાળાની ચર્ચા આગળના ભાગમાં તો મતલબ બહુ એમ આગળ વધી રહી છે.
હમ, એજ ને કે, આમ ઘણા લોકો શિયાળાને ખાવાની ઋતુ પણ કહે છે.
હમ, સાચી વાત છે. હા. હા, કારણ કે જો શિયાળામાં શરીરની પાચન શક્તિ અને અન્ય જે ઋતુઓ કરતાં પણ વધારે મજબૂત હોય છે.
એ કેમ એવું?
જો શિયાળામાં બહારનું તાપમાન ઓછું હોય છે, અને ઘરી અને અંદર જે શરીરનું હોય, જે તાપમાન એ વધારે ગરમી જાળી રાખવા વધુ ઉર્જા ની જરૂર પડે ને, એટલા માટે.
એટલે ઋતુ માં વધારે પૌષ્ટિક ખાવાથી મતલબ સલાહ બધા આપે છે.
હમ, સાચી વાત છે. ગુજરાતમાં શિયાળાનો અનેક વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે.
હ, એ ને જેમ કે ઊંધયું છે, પછી જાત જાતના બધા લાડવા છે કે, ગુંડર ના ને બધા.
હમ, સાચી વાત છે. ઊંધિયું તો શિયાળાને ઓળખ બની ગઈ છે, હવે તો.
હા, એજ નહી તો મતલબ ઓળખ છે, ઊંધિય માત્ર આમ સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
હમ, સાચી વાત છે. હ તેમાં ઘણા બધા જે શાકભાજી હોય એનો ઉપયોગ કરવામાં આવે.
રતાડું, બટાકા, રીંગણ ઘણું બધું મતલબ યુઝ કરવામાં આવે છે, એમાં.
હા, અને આ બધા શાકભાજી અલગ અલગ પ્રકારના વિટામિન જે તત્વો હોય છે, એ બધા પૂરા પાડે છે.
હા, સાથે મેથી ના મુઠિયા પણ ઉમેરવામાં આવે છે ને.
હા, મેથીમાં ફાઈબર અને આયનનું પ્રમાણ ખૂબ સારું હોય છે.
એટલે જે આ વાનગી માંથી કહેવાય ને કે ખુબ બધું પોષણ મળી જાય.
હા, બરાબર છે. હા સાચી વાત છે. તારી.
અને પેલું શિયાળામાં તો શું કે મમ્મી મારી બનાવે છે હા અડદયુ પણ ખુબ લોકપ્રિય છેને
હા હા અડદયુ શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે એટલા માટે લોકો એનો ખૂબ શિયાળામાં ઉપયોગ કરે છે
આપલા ઘટક હોય છે
જેમ કે જો અડદનોો લોટ થઈ ગયો ઘી ગોળ પછી સુકા મેવા ઔષધિક મસાલા જે બધા હોય એ બધા યુઝ થયા
હ એટલે ઉર્જા થી ભરપૂર ખોરાક છેને
હા પરંતુ તેનું પ્રમાણ નિયમિત નિયંત્રિત થવું જોઈએ વધારે ના ખવાય
શિયાળામાં તો ગોળ નું પણ મહત્વ ખુબ વધુ હોય છે
હા કારણ કે જો ગોળ હોય ને એ આપણા શરીરને ગરમી આપે અને આયનનોો સારો એવો સ્ત્રોત એમાંથી મળી રહે એટલે એ સારું કેહેવાય એમ
હા પેલા લોકો ભોજન પછી પણ ગોળ ખાતા હતા ખબર એવી પરંપરા હતી
હા કેમકે જે છે ને એ તે જે આપડી પાચનની જે ક્રિયા હોય ને એમાં ખૂબ મદદરૂપ બની જાય
એ તો છે હવે વસંત ઋતુ વિશે આપણેે વાત કરીએ કારણ કે આમ વસંતને તો કેવાય ને પરિવર્તન ની ઋતુ માનવામાં આવે છે ને
હા એટલે જ જો શિયાળાથી ઉનાળાની ઉનાળામાં જવાની તૈયારી કેહેવાય એમાં એવું હોય હવે હ જો આ સમય દરમિયાન છે ને ખોરાકમાં શું ફેરફાર કરવામાં આવે તને ખબર છે
હા આપડે ભારે ખોરાક ધીમે ધીમે ઓછો કરવામાં આવે છે એ ઋતુ દરમિયાન
હમ સાચી વાત છે અને હળવો જે ખોરાક હોય એના તરફ આપણે જવું જોઈએ એ ઋતુમાં
હા એજ એટલે જેથી શરીરને નવા વાતાવરણ સાથે સરળતાથી અનુકૂળ થઈ શક્યા
હમ અને મને લાગે છે કે આખી વ્યવસ્થા ખુબ વિચારપૂર્વક બનાવવામાં આવી હતી
હા ચોક્કસ એવું જ હતું
હમ હમ પરંતુ આજકાલના જે લોકો છે ને એ આખું વર્ષ ઠંડા પીણા પીવે્યા
હા પણ એવું ના કરવું જોઈએ હું તો છે ને મારા ઘરમાં તો અમે કેવું કે મારા સિવાય કોઈ પીતું નથી અમારા ઘરમાં તો ઠંડુ પાણી એ લોકો ની આદત જ નથી કારણ કે એનાથી એ બધા માને કે એ ભાઈ ને નુકસાનકારક છે
હમ સાચી વાત છે સાચી વાત છે તારી હ ઋતુને અવગણીને એક સરખી જીવનશૈલી અપનાવી અપનાવાથી શું સમસ્યાઓ થાય તને એ ખબર છે
હા જેમ કે જોય ને પાચન તંત્ર પર ભાર પડે છે
બીજું શું
અ પેલું હ રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે એનાથી
હમ સાથે સાથે છે ને થાક અને ઉર્જાની જે અછત હોય ને એ પણ અનુભવ હોય
હા હા એજ
હમ લોકો ઘણા લોકો શું કરે ખબર રોજ ફાસ્ટ ફૂડ જ ખાય રોજ બહારનું જ ખાવાનું ઘરનું તો ખાવાનું જ નહી
આ એક ખરાબ આદત છે શરીરની જે કુદરતી જરૂરિયાતો છે એને અવગણે છે એવું કેવાય મતલબ આપડે જોવા જઈએ તો
હમ પહેલાના જમાના લોકો તો શું ખાતા ખબર બજારમાં જે મળતી શુદ્ધ પ્રતાન વસ્તુઓ કે જે કેહેવાય સારી સારી જેનાથી બધું મળી રહે એ બધું ખાતા હતા
કાર પ કોલ્ડ સ્ટોરેજ અને પેલું લાંબી સપ્લાય વ્યવસ્થા એટલે બધી વિકસિત ન હતી એટલે
હમ એ પણ એક સારી ફાયદાકારક વસ્તુ હતી
હા એ તો છે જ હા
હમ આજકાલના દરેક વસ્તુ બારે મહિના મળી રહે એવું નહીિ કે ઉનાળામાં જ મળે કે શિયાળામાં જ મળેવે તો બારે મહિના મળે
હમ પણ ઉપલબ્ધ હોવું અને યોગ્ય હોવું બંને અલગ બાબતો છે
હમ આ બી એક મહત્વની વાત કહી દીધી હો તે હમ ચલ મજા આવી હ તારી જોડે વાત કરીને મને આજે
ના મને પણ બહંચં મજા આવી
સારું સારું ચલો બાય
હમ.